હેલો, હું કરે?
મેં કઈ નઈ બેસેલી છું.
અચ્છા, ચલ ને આપડે કઈતે ફરવા જઈએ?
કાં ફરવા જવાના?
આ કાશ્મીર, કાશ્મીર.
કાશ્મીર તો મારા પેરેન્ટ્સ અલાવ નહી કરશે.
કેમ?
બહુ દૂર પડે આપને.
દૂર પડ્યા હું એટલે મતલબ સેફ્ટી રહેેવા જોઈએ ને દૂર જાયતા છે તો.
હા તો બીજા કોણ આવવાનું?
પાંચ છ જણા છે આવશે, ગાઈડલાઈન બી હશે.
અચ્છા અચ્છા, ઠીક છે ચાલ મેં વાત કરી લઉ. કેટલા દિવસ નું પ્લેન છે?
પાંચ છ.
પાંચ છ દિવસ, ને ક્યારે જવાનું છે?
ત્રણ દિવસ પછી.
ઓકે, સો આપડે ત્યા શું કરવાના?
ટ્રેકિંગ બરફમાં રમશું.
હમ હમ.
ફરશું, બહુ બધું કરશું.
હમ ત્યાં મેગી ભી ખાહો.
મેં સેફ્ટી સારું દવા લેજે. તને જો વોમિટ થતી હોય તો વોમિટની દવા લઈ આવજે. એન્ડ એક્સ્ટ્રા કપડા.
હમ, સ્વેટર ને એવું બધું ભી લેવા પડશે ને.
હમ ટૂથપેસ્ટ પણ
હમ્મ હમ્મ.
હમ ને ખાવાનું?
ખાવાનું આપડે ત જ ખાશું.
તો અંથી લઈ જવાના સુક નાસ્તા.
સુૂકો નાસ્તો, વેફર્સ ને, ચવાણો એવું બધું લેશુ.
અચ્છા, બરાબર. બજું બીજું શું? જસ
હે?
બીજું બૂટ પરું કે, ચપ્પલ?
અચ્છા, તો સેફ્ટી હળ ઉતરતા તો બુટાપે ને, એ લોકો.
અચ્છા, એવું એટલે ટ્રીપ સ્પોન્સર છે.
હમ્મ.
હમ્મ, હમ્મ, કેટલી છોકરી આવવાની છે?
ત્રણ.
ત્રણ છોકરી બીજું
ચાર છોકરા.
અચ્છા.
હમ્મ.
નસામાં જ આવવાના ટ્રેન કે? એરોપ્લેન?
અહીંથી ટ્રેનમાં પછી ત્યાંથી પ્લેનમાં. પછી ત્યાંથી બસ માં.
ઓકે. પછી બજેટ કેટલું થશે?
બજે તે પૂછીને કેવા પડે.
હમ્મ, હ, આટલું બધું.
હા, તો.
હમ્મ.
એન્ડ સેફ્ટી બી રાખવી પડે, હે જાતે વખતે.
હમ્મ.
ટૂકા કપડાં નની પહેરવાના જાતી વખતે. કમ્ફર્ટેબલ કપડા પને જવાનું.
હમ્મ, બરાબર.
તને જ કેતી છું, બરાબર હું બરાબર.
હા, હા.
હમ્મ. એન્ડ બીજું તો હું કરીએ.
બીજું તો. હમ, મે મારી બીજી ફ્રેન્ડ ને લઈ લઉં.
લઈ લે, એ તને તો ચશ્મા છે ને, તો ત ચશ્મા તો ડબલ લ આવશે, એક તૂટી ગયો તો.
હમ્મ, હમ્મ, સારું યાદ દિલા એવું.
હા. એડ ઇસ્ત્રી ભી લઇ, આ જે કપડા
નઈ નહી, સ્ટ્રી તો પછી બેગ હેવી થઈ જાય.
નાની.
હમ્મ, તું લઈ લજે.
ઓકે.
હમ્મ ને પ્લેનની ટિકિટ હારું
લેવા પડશે ને એમ કે સ્પોન્સર વાળા કડાઇ આપશે?
એ લોકો જ કરાઈ આપશે બધું એ લોકોના તરફથી છે, આપણે ખાલી જવાનું એન્ડ પેમેન્ટ કરવાનું
ઓકે ઓકે
હમ્મ. પછી તાં જઈને મજા કરશું
હમ્મ.
બીજુ?
બીજું તો કંઈ ની
હારું ચાલ તો તું તૈયારી કરીલે મુકું બાય
ઓકે
બાય.
અરેે